હા કેમ છો?
કેમ
બસ મજામાં બાકી બોલું છ શું ચાલે છે?
બસ મજામાંત તમે કો.
હા હું પણ મજામાં છું.
અચ્છા પાછા ઓકે. તો આપડે ઇન્ડોર ગેમ ત આવ ઇન્ડોર વિશે થોડીક વાત કરીએ. હમ. રમત ગમત તો આપણા જીવનમાં, જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. સમત તો આપણા શરીર અને મનના સ્વાસ્થ્ય તેને પણ ખૂબ સારું રાખે છે.
હા સાચું કીધું તમે.
હા એજ ને. હ. પછી રમતો તો રમવી જ જોઈએ આપણે.
હા સાચું કીધું તમે તો
અ ઈન્ડોર ગેમ્સ હોય કે, આઉટડોર ગેમ્સ બંને ખૂબ જરૂરી છે.
હા, સાચું કીધું તમે. અ આજકાલના છોકરાઓને પણ તમે જુઓ ને આખો દિવસ ઘરમાં બેસી ને બસ એ મોબાઈલ મોબાઈલ જ જોતા રહે છે. હ એ લોકોને નથી ખબર કે બાર જઈને રમ છે, અને ભલે એ લોકો ઘરે હાલ
હવે આવ્યો વોઇસ.
હા આમ કેવું છું. હા હવે હવે આવ્યો
હા આવી
હા, આમ કેવું છું કે આજ કલના જે છોકરાઓ છે એ ઘરમાં બેસીને આખો દિવસ મોબાઈલમાં પોતાનો સમય પસાર કરી રહ્યા છે. પર એમને એ નથી ખબર કે બહાર જઈને અગર રમતો રમશે તો એમના સ્વાસ્થ્ય માટે અને એ લોકો માટે કેટલું એ સા અહ સારું થશે. અને બીજી વાત કે એ લોક કો ઘરમાં બેસીને પણ અગર અહ જેમ કે તેસ છે અહ લુ ડો છે એવી બધી રમતો એ લોકો રમતા હોય તો એ લોકો ના અહ માનસિક વિ વિકાસ માટે પણ એ લોકો માટે ચેસ અહ રમત કેટલી સારી કેહેવાય.
હા, સાચી વાત છે. ઈન્ડોર ગેમ્સ ના ખુબ ફાયદા હોય છે. કોઈ પણ ઋતુમાં આપણે રમી શકીએ છીએ પછી ઓછા સ્થળની જરૂર પડે છે. માનસિક વિકાસ થાય છે. ચેસ કે એવું આ આપડે રમીએ લુડો કે એવું તો એકાગ્રતા અને વિ ચાર શક્તિ આપડી વધે છે. અને પરિવાર સાથ એ પણ સારો સમય અડપતા કરી શકીએ છીએ.
હમ્મ, હમ્મ. એકદમ સાચું કીધું તમે.
હા.
હા, એકદમ ખરી વાત કીધી તમે. અને જોઓ ને આઉટડોર ગેમ રમવાથી પણ તો શરીર તંદુરસ્ત રહે છે અને અહ કસરતની પણ જરૂરત નથી પડતી એમાં.
હમ્મ. સારી વાત છે ઈન્ડોર ગેમ્સ ના ફાયદા છે તો ગેરફાયદા બી છે શારીરિક કસરત તેમાં ઓછી થાય. છે અને લાંબા સમય સુધી આપડે બેસીને રહેવું પડે છે સા હોવા કે સૂર્યપ્રકાશ ન લાભ નથી મળી શકતો જ્યારે આડોર હા એ આપણે ખુલ્લા મેદાનમાં અને શારીરિક શ્રમ દ્વારા રમી શકીએ છીએ. તો અને તેનાથી આપડે હ બોડી હ તેના લ
અને આપણા બાળકો ને પણ બહાર જઈને રમવાની ટેવ પાડવી. જોઈએ અને જો ઈન્ડોર ગેમ પણ ઉપયોગી છે ક્યારે જયારે અ જાણે કે હવે વરસાદ ન મોસમ આવશે ચોમાસું આવશે ત્યારે ચોમાસામાં. અ ગરમીમાં તો એ બધી. ઋતુમાં ઘરમાં બેસીને તમે કીધું જેમ પરિવાર જોડે. ગેમ્સ રમવામાં કઈ અલગ જ મ મજા હોય છે.
હા બચાવય છે અ અને આઉટડોર ગેમ્ ભેડના એક અલગ ફાયદા છે ક્રિકેટ ફૂટબોલ કબડડી ખોખો. વોલીબોલ આપડે હોકી ઘણી ગેમ્સ આપડે આવું. તોડથી રમી ગયું છેના. શરીર તંદુરસ્ત રહે છે શારીરિક શક્તિ અને સહન શક્તિ વધે છે ટીમ વર્ક વિકસે છે ઘણા ફાયદા ભી થાય છે અને નેતૃત્વ નો એક ગુણ તો ખાસ મળે છે. હ એમાં.
હા એટલે આમ કહી શકી કે આપણે કે બંને પ્રકારની રમતોમાં પોતપોતાનું મહત્વ તો છે જ.
સાચ. વાત છે તણાવ ઓછો થાય છે. તાજી હવા અને સૂર્યપ્રકાશ મળે છે આઉટડોર ગેમ્સમાં.
સાચું કીધું અને જો સમય પ્રમાણે ઈન્ડોર ગેમ અને આઉટડોર ગેમ બંને રમ-રમવી જોઈએ જેથી આપડું મન અને શરીર બંને સ્વસ્થ રહી શકે. એટલે નિયમિત રીતે હા રમત તો રમવાથી તમે કીધું જેમ તણાવ પણ ઓછો થાય અને મારા પ્પ્રમાણે જીવનમાં એક આનંદ રહેે.
હા.
હમ્મ, હા. પેલા ના હવેના છોકરાઓ ને તો હું શું કેવું કે હ આ હવેના છોકરાઓને તો છેને ખબર જ નથી કે, આ આ ગેમો કઈ કઈ છે આપડા વખતમાં આપડે કેવી કેવી ગેમો રમ તા હતા. સંતા કુકડી રમતા હતા, સટોડિયું રમ હતા, એ બધી રમતો આપણે રમતા હતા પણ આજકાલના છોકરાઓને એમના વિશેે કઈ ખબર જ નથી
ખબર જ નથી સાચી વાત છે હા, જે હ
સીધું મોબાઈલ લઈને બેસી રે ટીવી પણ હવે તો આજ છોરાઓ બુવ ઓછું જોવા માંડે
ઓછું જોવે છે, સાચી વાત છે બહુ ઓછું જોવે છે, એને આપડે આ આજકાલના છોકરાઓને આપડે આઉટડોર અને ઇન્ડોર ગેમ્સ વિશે આપણે કહી શકીએ, જેમ કે આપણે ઇન્ડોર ગેમ્સમાં આપે પેલા ઓ ઈસ્ટો રમતા જે જેવું હોય છે તે ભી એક છા હતી, પછી ઘણી ગેમ્સ જે આઉટડોરમાં ભી આપડે ખો હોય છે સાકડ છે, કલર કલરે
કેમ છે, બરફ પાણી છે. એ બધું બહુ રમતા હતા. આપણા માટે બસ રમત બચપણ ઈ હતું કે સ્કૂલે થી આવ્યા, બેગ મૂક્યું અને સીધા રમવા માટે દોડી ગયા, બપોરો બપોરો સુધી બહાર જ આપડે અ રમતા રહેતા.
ચાલો ત્યારે. સાચી વાત છે. અને અત્યારે આવ
પણ આપણને ખબર નહીં પડતો હ
અત્યારે આઉટડોર ગેમ્સમાં અત્યારે લોકો ક્રિક કેટ રમવામાં બહુ બધા દિલચસ્પ છે, તો ક્રિકેટ રમવામાં અત્યારે તેન ઈ લોક કોની ફીસ છે, અત્યારે ટ્રેનર્સ રાખે છે પર્સ નલ બહુ ચાર્જ કરે છે, બહુ અત્યારે સ્પોર્ટ્સમાં અત્યારે પાછો સ્પોર્ટસ નો સ્ક્રે અહ ક્રેઝ આવી ગયો છે નાના
પણ, હમ્મ-હમ્મ. પણ હવે સ્પર્ધા રૂપે ક્રેઝ આવી ગયું છે, હવે સ્પર્ધા વધારે થવા માંડી છે, હવે પહેલા આપડે ક્યાં કા ક્યાં હતા ઓલી ક્લાસીસોને, કોચને વગેરા કંઈ જ નહી હતું. આપણા છોકરા આમ જ આપણેે અહ રમી રમ મી ને મોટા થઈ ગયા.
પેલા આપડે છે ને આપડી ખુશી માટે શારીરિક શ્રમ માટે રમત તો રમતા હ હવે બધા છે ને એક ક શું કેવાય બોજ રૂપે રમે છે કે, ના મારે તો કરવું જ છે. કે આ કરસી તો સારું દેખાશે, બધા દેખાડા રમે છે.
હમ્મ. સાચું કીધું તમે.
હા, એટલે મોટા મે દાનની અ ત્યારે જરૂરો જાજી છે. અત્યારે બિલ્ડિંગ વધી ગ્યા છે, વરસાદ હોય કે ખરાબ હવામાનના લી ધે આપળે આઉટડોર ગેમ્સ ના રમી શકી. પછી આઉટડોર ગેમ્સ માં ઈજા થઈ શકે છોકરાઓને તેથી ધ્યાન રાખું રમતા રમતા ઘણી વાર પગમાં સ્્રેલિંગ આવી જાય છે પગમાંકોડાય એવું બું થઈ શ. કે ફૂટબોલ જેવી રમતો એલે. હા અને ઈન્ડોર ગેમ્સમાં શું થાય છે કે ઘરની અંદર. તો ઈજા થવાનું. ભાઈ કે ડર નથી લાઞતો અને માનસિક. રીતે સારો વિકાસ. થાય છે અને આઉટડોર. માં આપડ સારી દીગરી રીતે સારો વિકાસ થાય છે.
હમ એકદમ સાચું કીધું તમે. આપણેે આપણા છોકરાઓને. છે બહાર જઈને રમતા શીખ. દખડાવવું જ હોઈએ. મોબાઈલ અને ઘરની રમતોથી બાર. કાઢી ને આપણે એની એ લોકોને એ રમત. તરફ લઈ જવું જોઈએ.
હમ સાચી વાત છે અત્યારે. ને વિદ્યાર્થીઓ ના. જીવનોમાં રમતોનું ખૂબ મહત્વ. ઓછું થઈ છે તો આપડે તેને છે ને તેના. એ પ્રોત્સાહન આપવું જોઈએ રમતોથી છે ને આત્મવિશ્વાસ વધે. પછી શિસ્ત અને સમય નું મહત્વ શીખવે છે હાર જીત નો શિકાર કરવાની. ભાવના વિકસાવે છે અભ્યાસ છે અભ્યાસતા છે અત્યારે.
હા હા નઈ નહી કઈ નહી આમ કેવું છું કે. જ આપણે. આપે ક્રિકેટ ફૂટબોલ કબડ્ડી એવી બધી ખોખો જેવી રમતો રમીએ તો છોકરાઓનું શરીર પણ કેટલું મજબૂત રહે છે અને એ લોકોની તંદુરસ્તી સારી રહે છે એ લોકો બીમાર ઓછા પડે છે. અને દોડ દોડધામ થવાની જે અ રમત તો એમાં શરીરમાં જે ઝડપ અને સહનશક્તિ કેટલી વધી જાય છે અને મોટી વાત કે એ લોકો આવી બધી ગેમો રમે ને તો એમને ટીમવર્ક શું હોય છે એ અ ને એક બીજા એકબીજાનો સહકાર આપવો એ બધું એ લોકો માં વિકસે છે.
સાચી વાત અ હમ અત્યારે અભ્યાસ ને સાથે સાથે છે ને.
હા ખૂબ ખૂબ જ જરૂરી છે કારણ કે જો છોકરુ આખું દિવસ રમ રમ અ સોરી ભણ ભણ કરશે તો એના માટે રમત પણ એટલું જ જરૂરી છે કે થોડું ભલે અડધો એક કલાક પણ એ રમત ગમત કરશે ને તો એનો તણાવ પણ ઓછો થાશે અને એનો મન પણ પ્રસન્ન રહેશે તો એ ફરી વાર ભણવામાં એનું એનું શું કે ધ્યાન વધશે એટલે નિયમિત રમવાથી છે ને આત્મવિશ્વાસ તો વધે જ છે પણ નવા મિત્રો પણ બને છે તમે જોયું હશે કે બહાર આપણે જઈએ સોસાયટી ની બાર તો આપણે કેવા નવા નવા મિત્રો બને છે, અને એ લોકો શિસ્ત નું પણ મહત્વ એ લોકોને હમજાય જાય છે
હમ, મને તો છે ને આઉટડોર ગેમ્સ વધારે ગમે છે એના લીધે આપડું શરીર એકદમ તંદુરસ્ત અને ફિટ રહે છે ઈન્ડોર ગેમ બી ગમે છે એમાં આપણા મગજ નો વિ વિકાસ થાય છે તો એ બી જરૂરી છે, પણ આઉટડોર ગેમ બહુ મજા આવે કેમ કે એક ટીમ વર્ક શીખવામાં મળે છે, નવા નવા આપણા મિત્રો બને છે, આપણે ઘણું બોડી ને શું કેહેવાય આપણે એક એક્સરસાઇઝ કરવાની જરૂર જરૂર નથી રહેતી, કસરત જે આપણેે અલગ આપણે આ આઉટડોર ગેમ્સ રમી લઈ તો આપણી બોડી ડી માં કસરત થઈ જ જાય
થઈ ગયેલ છે, હા એ વાત હા એ વાત તમારી સાચી એ કરવામાં એ મજા કઈ અલગ જ હોય છે, અને જો આપણે ઘરમાં બેસીને પણ જો એવું કઈ બની જાય કે બાર ની જઈ શકીએ તો ઘરમાં બેસીને પણ મોબાઈલની જગ્યા આપણે જે તમે શરૂઆત મે કીધું જ એમ ચેસ છે, લુડો છે પરિવાર જોડે એ બધી રમતો રમવી જોઈએ જેથી આપણનું મન પણ શાંત રહે આપણું એકાગ્રતા વધે અને આપણું કઈ બુદ્ધિ નો પણ વિકા વિકાસ થાય એવી બધી ગેમો, ઘરમાં બે બેસીને પણ એવી બધી ગેમો રમવી જોઈએ અને છોકરાઓ જોડે છે ને હવે નાના નાના છોકરા છોકરા જોડે આપણને એ લોકોને એ લોકોની યાદશક્તિ વધાવે ને એવી રમતો રમવી જોઈએ નાના નાના છોકરાઓ જોડે આપણને મોબાઈલ લઈને બેસાડે, અમે તો જોયું હશે નાના છોકરા મોબાઈલ લઈને બેસે જમમે પણ મોબાઈલ જોડે જ. તો એ લોકોને હા તો એ લોકોને એવી ગેમો બતાડવી જોઈએ કે જેથી એમની યાદશક્તિ પણ વધે અને એમાં એ લોકોને ઇન્ટરેસ્ટ પણ આવે. એ આપડી ફરજ બને. હા.
હા, એ સાચી વ વાત છે. સારું ચાલો આપડે બહુ વાતો કરી લી
હા, હા. તો ચાલો પછી મળીએે.